હાય, કેમ છું?
બસ હું તો મજામાં છું, તમે કેમ છો?
અમે પણ મજામાં. શું કરતા તા?
કાઈ ની. જોવો ને બસ હું બેઠી તી, તમે શું કરતા હતા?
કઈ નઈ, હું પણ જસ બેઠી.
અચ્છા અચ્છા, કેવું છે તમારા ત્યાં વાતાવરણ?
હમણાં હાલમાં તો વાતાવરણ તો એમ વરસાદનું જ છે, એટલે આપણે જોવા જઈએ તો હમણાં બીમાર વધારે પડી શકીએ. તો હવે બીમારીને ઓલી કરવા માટે આપણેે રહી શકીએ. કે યોગા ને એક્સરસાઇઝ કરવું જોઈએ.
હા, એ તો તમારી વાત સાચી છે. કે હવે તો વાતાવરણ ના કારણે, ઘણા બધા લોકો બીમાર પડી જાય છે. અને હવામાન કેટલું પ્રદુષણ થઈ ગયું છે, તો તેથી બીમારી બી વધી રહી છે. તો તંદુરસ્ત રહેેવા માટે આપને ર રોજ આપણે યોગા કરવા જરૂરી છે.
એ તો તમારી વાત સાચી, અગર આપડે યોગા નહી કરીએ, તો કેટલા લોકોતો બીમાર પણ પડી શકે છે. યોગા કરવાથી તો આપડો શરીર તો કેટલો મસ્ત રે છે. અને યોગા ક્યારેક ના થાય, તો આપડે રમત ગમતમાં પણ એક્સરસાઇઝ થઈ જાય છે.
હા, એ તો તમારી વાત સાચી છે. કે રમત ગમત, હવે બાર ની રમત ગમતમાં આપણા બાળકો કેટ ટલા બધા આગળ છે, કેટલા બધા ક્ષેત્રમાં રમતો રમે છે, જેમ કે નેસ નલ લેવલ છે, કે ઇન્ટરનેશનલ લેવલ છે, એમાં ખૂબ આગળ છે, ને તેથી તેની શરીર બહુ તંદુરસ્ત રહે છે.
હા, આપડે એ તો ખબર જ છે કે, આપડી રમત ગમત ના લીધે તો આપણો દેશ કેટલો આગળ છે. ને રમત ગમત તો આપડા શરીર માટે તો કેટલી સારી છે, કેમ કે એનાથી એટલે એક્સરસાઇઝ થાય છે, દોડવું જેના તો માણસ ફિટ રહી શકે છે, એની સારી રીતે પાચન શક્તિ થઈ શકે છે. એના જે હાડકા છે એ મજબૂત બને છે.
હા, એ તો તમારી વાત સાચી છે. કે આપને જોડેજ, આપડે રોજિંદાર જીવન માં આપને જોડે જોડે રોજે યોગા કરવા જોઈએ કે ચાલવા જવું ખપે, કે હવે ના લોકો તો કેવું કે જીમ બી કરી રહ્યા છે. તો એ બધું સારું છે, આપડીજે સ રીર ની પ્રાચન શક્તિ છે, કે બ્રોજ ની પ્રક્રિયા છે. ઇ સારી રહે છે, અને આપડણે તંદુરસ્ત રહી છીએ.
હા, એ બી તમારી વાત સાચી, અને ક્યારેક તો કેવું થાય કે આપડે બહાર નું ખાઈએ, ને પછી બીમાર પડીએ. કેમ કે આપડે કઈ કામ ના કરીએ, ને એવું થાય કે આપણા પાસે કઈ એક્સરસાઇઝ પણ નથી થઈ, જેના લીધે એ પચ્યું ના હોય. એ પચવા માટે તો આપડે એક્સરસાઇઝ કરીએ, દોડીએ. કે સવારના વેલા ઉઠીએ, પછી યોગા કરીએ, તો એનાથી એ પચી જાય, તો આપને એટલી પ્રોબ્લેમ ના પડે.
હા, એઈ તો તમારી વાત સાચી છે. હવે તો જોવા જઈએ, તમે જેમ હમણાં કીધું કે, ત્યાં ને ત્યાં બેસી રહી થાય ને એટલે આપ પાચન શક્તિ નબળી પડી જાય છે. તો એના માટે એક્સરસાઇઝ કે આપે જે કરી તો એ સારું કેહેવાય પણ શું છે કે હવેના ખોરાક જ એવા થઈ ગયા છે તો જલ્દીથી પા પાચન શક્તિ એનાથી નબળી પડી જાય છે જે પહેલાના જે ખોરાક હતા જેમ કે દેશી ખોરાક કેવા હતા એનાથી લોકોને ઘણું બધું પોષણ મળતું હતું તમારા મતે એના બારમાં શું કેવું છે તમને
હા એ તો તમારી વાત સાચી હવે પેલાનો ખોરાક તો કેટલો આમ કહી ને આચો હતો કે સારો હતો જે સાચું જ ખાતા સારું અનાજ જ ખાતા ને હવે ના તો પીઝા બર્ગર મેદો ખાય છે. જેના લીધે પાચળ શક્તિ તો નથી થતી એમની ને પેલા તો પાચળ શક્તિ એટલી સારી હતી કેમ કે એ લોકો વાડીમાં કામ કરવા જતા ને હવે તો ખાઈ પીને એવું જ છે સોર આરામ કરવું જેના લીધે પચતું પણ નથી
હા એ તો સાચી વાત છે કે પેલાના જમાનામાં કેવું હતું કે લોકો જમતા અને તે બી સાચો ખોરાક કહેવાતો તો તેથી એ લોકોને પાચન ક્રિયા કેટલી બધી આમ સાચી સારી હતી જલ્દી તે પાચન શક્તી હતું એનું. અને હવેના લોકો તો ખોરાક એક જ ખરાબ થઈ ગયો છે જે તેલ ને મસાલા વાળું મેં ખાય છે. તે તેના સ્વાસ્થ્ય માટે ખુબ ખરાબ હોય છે. અને તેની પાચન ક્રિયા જલ્દીથી નથી થતી. તેથી તે લોકો બીમાર પડી જાય છે નવા નવા રોગો થાય છે પેટના
હા એને એ રોગોના લીધે તો એ એમનું શરીર પર શું કહી જાય છે ક્યારેક અને જેમ જેમ એ બધું બહારનું ખાય છે ખરાબ ખાય છે તો જેના લીધે તો એનું શરીર તો કેટલું બધું વધી જાય છે ક્યારેક તો એના પાસે પોતાનું કામ પણ નથી થતું એટલું શરીર એમનું વધી જાય છે ને ખરાબ થઈ જાય છે. તો પણ એ લોકો સમજતા નથી કે સારી રીતે યોગા કરવા જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ અગર તમે બારે રમવા જઈ શકતા હો તો રમવું પણ જોઈએ. અને સાયક્લિંગ પણ કરવી જોઈએ જેનાથી તમારે પાચન શક્તિ વધે ને અને તમારા હાડકાઓ મજબૂત બને.
હા એ તો તમારી વાત સાચી કે જે આપે બધું એવી ક્રિયાઓ કરી બારે રમત ગમત કરી. કે કોઈ બી સાયકલિંગ કરી કે કસરત કરી. કે યોગા કરી તો તેથી આપડા હાથ બહુ મજબૂત થાય છે અમને આપને થાક ભી નથી લાગતો એટલો કોઈ બી કામ કરી શકી છી પણ હવે તો કેવું કે બાળકો પાસે મોબાઈલ ને આવી ગયા છે. તો તેથી તે લોકો બહારની રમતો ભૂલી જ ગયા છે. એ લોકોને કોઈ રમત આવડતી જ નથી ને આપે હતા ત્યાં નાના ત્યારે આપણા પાસે મોબાઈલ નહોતા. તો આપડે કેવી બધી રમતો રમતા
હા એજ ને રમવાવામાં તો આપડે એટલા લીન થઈ જતા કે ક્યારે કેટલા વાગતા ત્યાં શું ટાઈમ થયું એ પણ આપને ખબર ના પડે. એ તો આપણા માતા પિતા ને તો આપણે બોલાવા આવે ત્યારે પણ આપણે ના જતા એટલું આપણે તો રમવાની એટલી મજા પડતી પણ હવેના લોકોને તો બાળક એ તો છે જ નહી. આપેડે એ એમની માતા પિતાને બારની કાડવું પડે છે કે ભાઈ જાવ તમે રમો.
સાચી વાત છે હવેના બાળકો એકદમ મોબાઈલમાં જ લીન થઈ ગયા છે મોબાઈલમાં જ ગેમો રમે. ને ઈ ન ગેમો જો બહારે રમવી હોય તો એ લોકોને તાપ લાગે છે. કે કમજોરી મહેસૂસ થાય છે શરીરમાં તો તેથી એ લોકો બાળક રમતા હોય ને કેહ થાકી જાય છે, ગરમી થાય છે. એવું બધું થાય છે તો એ લોકો નથી રમતા બારે પણ એ લોકોને સમજવું જોઈએ કે એના શરીર માટે બહાર રમવું વધારે ઇમ્પોર્ટન્ટ છે બાકી તમારા મુજબ જોવા જાય તો કેવી કેવી ગેમ તમે રમ્યા છો તમારા બાળપણમાં.
એમ તો હોકી છે, કબડ્ડી છે, પછી ગીલી ડંડા કહીએ તો એ છે સાતડીયું સતોડીયો છે પછી બોલથી વચે રમેને ડોચ બોલ કહેવાય. એ છે એમ તો અમે ક્રિકેટને એમ તો ઘણી બધી રમતો રમ્યા છીએ. પણ આજકાલ ના બાળકોને કઈ કે સાથે રમે તો એ તો ચોખ્ખી ના પાડી દે છે.
હા એ તો તમારી વાત સાચી જ છે કે પેલા ની રમતો તો હવે બાળકો લોકોને પૂછશ તો આવડતી મી નહી હોય તો આપે કેવી પેલાની રમત રમતા છૂછુ વાળી કહી શકી. પકડમ પકડાય રમતા પછી આઈસ પાઈસ નું ડબલું રમતા એવી બધી ત નવી નવીન ગેમો છે જે રમી તેનથી આપડું શરીર કેટલું તંદુરસ્ત રહેતુ તો ને ખુબ જ મજા આવતી આપણા શરીર માં કોઈ બીમારી કે રોગો નતા થતા ને હવે તો જે આ ખોરાક ના કારણે કે બાળકો પોતાની શરીરને બહુ બોજ નથી આપતા કારણે ખુબ જ રોગો અને ઘણી બધી બીમારીઓ વધી રહી છે બાકી તમારા મૂર્તે શું આપડા એ જે નેશનલ ઇન્ટરનેશનલ માં રમાય છે ઈ કેવી કઈ ગેમો હોય છે
એમ તો હોકી છે ક્રિકેટ છે વોલીબોલ છે એમ તો ઘણી બધી ગેમો છે પછી આપણે ઓલી રગબી કહી શકીએ એ બધી છે તો ઘણી જ રમાય છે તો આપડે ઓલી કહી શકીએ ને જે બધી ગેમો એક ભેગી રમાય
હા તો બધી અલગ અલગ નવી નવી ગેમો હોય છે અને બાકી તો તમારા મુદ્દે તમને ખબર હોય તો તમે મને આપણે ઈન્ડિયાની નેશનલ ગેમ કઈ છે એ એના બારમાં થોડું મને જણાવી શકો છો
આપડે ઈન્ડિયન નેશનલ ગેમ તો હોકી છે એમાંથી તો આપડા કેટલા લોકો બાર નેશનલ ઇન્ટરનેશનલમાં રમવા ગયા છે ને એટલે કેટલા તો જીત્યા પણ છે એટલે એ પણ આપડી નેશનલ ગેમ બઉ આગળ છે અને ક્રિકેટ નું પણ જોઈ શકીએ એ તો એ પણ બહુ આગળ છે
હા એ તો છે કે હવે આપણા અહિયાં ના તો બાળકો કેટલા બધા આગળ વધી ગયા છે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના રમત ગમતમાં તો તે આપણા માટે ખુબ જ ગૌરવની વાત કહેવાય છે અને નતનવી એવી ઘણી બધી રમતો આવે છે કે જે થી બાળકો આગળ વધી ગયા છે એવું નથી કે ભણતરમાં જે લોકો આગળ છે બધી પ્રવૃત્તિઓમાં ઘણા બાળકો આગળ છે જેથી આપણા ઈન્ડિયાનું કે ભારતનું નામ એ લોકો રોશન કરી રહ્યા છે
હા એ તો તમારી વાત સાચી પણ હવે કેવું થાય છે કે જે રમે છે ને એજ રમે છે બાકી તો હવે વાય તો કોઈ આવતું જ નથી કેમ કે બધા પાસે ફોન છે હવે તો બધા પબજી માં ને ફ્રી ફાયર ને એનમાં એક્સપર્ટ થઈ ગયા છે હવે આઉટડોર ગેમ તો કો રમ જ નથી જેનાથી હવે તો કેટલા તો ખેલાડીઓ ઓછા થઈ ગયા છે હવે તો ખેલાડીઓ પડે છે બાકી હવે તમે જોવા જાવ તો આ શ્રીફાયર ને રગ્બી માં જોવો તો ખેલાડી એમ તૈયાર જ હશે કે હાલો રમીએ એમ હવે તો બહારની ગેમો તો કોઈ રમતા જ નથી
હા ઈ તો તમારી એક નંબર સાચી વાત છે કે હવેના લોકોને બાળકોને હે ને તે મોબાઈલ થી જ ગેમ રમવાનું બહું જ ગમે છે હવે જો આપણે આપણા ભારતના ખેલાડીઓ ઊભા કરવા હોય તો બહુ જ ઓછા પ્રમાણમાં મળે છે અને સ્કૂલો શાળાઓ કેવું હોય કે પેલા આપણા રમત ગમત ના જે ઓલા સબ્જેક્ટ આવતા કે પરિયડ આવતા તો તેમાં આપડા જે શિક્ષક હોય રમત ગમત ના તો એ આપને રમાડતા તો બાળકો રમતા ને હવે તો કેશે નહી સર અમે તો થાકી જશું નથી રમવું બેસ આપો આમ કરો વાતો કરશું એવું કરે છે રમત ગમત ના પીરિયડમાં બી તો સારું ના કેવાય એ લોકોને રમવું જોઈએ અને આગળ વધવું જોઈએ
હા ને વડે ઉપરથી શું કે કે ના સર અમને લેક્ચર આપો અમને ખપે છે પીટી નો લેક્ચર પરંતુ અમે રમશું ને અમે છાયણામાં નીચે બેસી ને અમે ગપ્પા મારશું એ તો ના ચાલે ને પોતના શરીર માટે કઈક તો કરવું પડશે પોતના શરીર માટે ને તો પોતના દેશ માટે તો કરો આજના આપડણે જોઈએ તો કેટલું આપને ગર્વર ફીલ થાય કે ના એ આપડા દેશ આગળ કે આ રમતમાં આપણે આગળ છે કે આ રમતમાં આપણે આગળ છીએ પણ હવે જોવા જાવ તો હવે એમ જ કહી શકશું કે આપણે રગ્બીમાં આગળ ફ્રી ફાયર માં ને એનમાં આગળ છીએ બાકી તોક તો કોઈ આવતું નથી પબજી માં ને એમ
હા એ તો તમારી વાત એકદમ સાચી છે બાકી તો આ ફ્રી ફાયર કે પબજી કે જે છે ઈ લો લોકો ના કે બાળકોના મા મગજ મયને તો ખુબ જ નુકસાન પહોંચાડે છે તેથી કોઈ એવા કિસ્સા બી આવે છે કે ગેમ રમી રમીને એનું મગજ ખલાસ થઈ ગયું તેથી એને આપખાત કે કર્યું તો એવા બધા ઘણા કિસ્સાઓ આપણા સામે આવી રહ્યા છે તો તે થી સમજવું જોઈએ કે આ ગેમો સર કાર ને જ બેન્ડ કરવી જોઈએ તો તેથી બાળકો નહીં રમે તો એ સારું કે રુ હશે
હા ઠીક ચલો તમારી જોડે પછી વાત કરું
હા હા મને તમારી જોડે આ વાત કરીને ખુબ જ મજા આવી આશા છે તમને બી મારા જોડે વાત કરીને ખુબ મજા આવી હશે
હા હા આવી આવી ઠીક ચલો બાય
બાય